હ શ
હા. અમે આ ફોન જોવ છું, થોડીક. દુકાન પછી ઊંઘ આવે, તો ઊંઘી જઉં.
હા.
સામે બાજુ ભજનને ચાલું. એ પણ
હ બબર
ના, આમા તો હા, દિવસાને સામે. સબ હ ના રોજ નહી થતું કો. દિવસ થાય છે.
હા
હા
શ ક ભ ન કર ઘણા લોકો છે
હ ભરીએ તે છેની જેની ઈચ્છા હોય જાય
નામ
હમ
જમી લીધુ
હાઓ જમી લીધુ
હમ હ હ સુ બનાયું છે
દાળ ભાત રોટલી
હમ બરોબર સાગ એટલી નહી છે આજે
ના નહી ભાવતું દાળ ભાત ભાવે હોજે
બરાબર
હમ
હમ હમ
આમ તો દાળ તો ઓછી જ ભાવે પણ ભા દાળ ભાત હોયન તો ભાવે
હમ હમ
તમારા
હમ ભિ હ ભિાર
હા
બીજું પણ એનું શાકનેએ બધું સારુ લાગ્યુ પનીર ભીંડા
એ હવ એ બધું ભાવ પણ ભીડાને એ બધું નહીં ભાવ
હમ
હમ
હ
ઘરે બધા શું કરે
આરામ કરે છે બધા
હમ
અમારે ઘરે બધા શું કરે
કાય નહીં બધા ઉપર જયને સુુંઈ જશે હું નીચે સુ મા હસબનને બન્ને
હમ
હમ હ
અરે બપલ ક્યા પાણીમાં
હોય ની
હમ હમ હ.
હમ.
એટ વાગ થોડ મુ.
હમ.
કેતો લાગે દ આમ કર.
એ નક્કી નહી ઊંઘાઈ જાય તો ઊંઘી લેવાનું કમ્પ્લેટ.
હમ.
અ આખ તો શૂકવામાં હતી.
કને તું નવરાત્ર.
હવ નવરાજ કોમમ પાળને આરા. કરવાનું ને એટલે પછી કોઈ ડિસ્ટર્બન્સ ના થાય ઊઘ મને.
હમ બરોબર.
હા.
બધ એમ કર તમા.
હ હા.
ચબ. હ બડા.
હા.
ઊંઘ આવે છે.
હા ઊંઘ છે ન.
હમ.
ટાઈમ થઇ ગયો ને મવાનું. સમય થાય એટલે ઊંઘ આવી જાય.
થોડાત કામ કર. વાત હમ.
હા. તમે બધો શું કરો તાર?
હ મેં ફોન વાપરયા હતો કઈ જોયા જોવું તો જોઈએ.
જો કોમકાજ કોય ને.
ના કામકાજ કઈ નહી ગર.
ચાર.
હું કઈ નોકરી નહી મળતી.
બજાર.
નોકરી મળ્યો તો શું જ જ.
હમ.
હલો.
લગવારેજ ભાઈરાવાનું એ.
ઓ ચાલ ત્યાથી જવાનું.
ઊંઘી જવાનું .
હમ.
બફેટ.
હમ જરૂર નથી પણ ક જોયા એ જોઈએ ક નોલેજ નલે.
હા.
હા. સારી વસ્તુ છે શ. હચ.
હા તો એ ભજન ચાલુ કર્યું પુલાવા છે. સ્પીકર ને મૂક ખરા ને. કોઈને ઊંઘ આવતી તો ઉડી જાય.
હમ્મ તાણ
સાંભળવાનું
આપડે તો જઈએ છીએ, જે ના જોતું એન
હમ્મ ઓ બહ હો બ કોણ નહી જોતું?
નામેધી જઈએ છી